હલો.
આવેરો અવાજ.
આવેરો ક્યાં હો?
નીચે જ હિંચકા ઉપર. આપડી બેસ્ટ જગ્યા.
એવું.
હ અ.
તો બોલો આગળ.
તમે વાત કરાઉ.
હા આના વિશે વાત કરીએ.
કેના વિશે?
ખાવા ની વસ્તુ.
ખાવાની વસ્તુ. તો તમાર કને શું ફેમસ જડેલો સમોસા સિવાય.
દાબેલી, વડાપાવ.
એ તો હવે કોમન જ એનામાં શું ફરક એ તો બધે મળે. હા એ તો કચ્છમાં બી મળેલા.
સાતા બેડા.
ખાલી નામ અલગ એ તમારે ત્યાં દેવડા નામ કે ને કચ્છમાં સાટા પેડા કે એટલો ફરક એ. બીજું શું ફરક છે એનામાં.
હા પણ તોય ઈ ફેમસ છે અહિયાંનું.
એ રીતે કચ્છનું બી ફેમસ છે અમારા ગામનું.
નથી એ હૈ નહીં એ પાઈનું.
એવું કશું નહી.
સર્ચ કરી નિ જોઇ લો.
હા હ અમારા અહીંયા નવસારીમાં કેમ ફેમસ હે પેટીસ. એમ સ્પેશિયલ વસ્તુ નથી ને તમારી.
એ જે સાટા પેડા છે.
એક જ આઈટમ.
ડાબેલી બધું વખણાયરૂ.
દાબેલી કરછની ફેમસ કેવાય તમારી ત્યાંની પ્રોપર લોકલ આઈટમ હોય ને એને ફેમસ કેવાય.
તએજ મળેજ રિ ફેમસ હે કરછ જેવી જ. બીજું, પીઝા બર્ગર વગેરે.
એ તો હવે હા જેને ઈત ઇત હવે નોર્મલ હ ને એ તો બધા મળે ને.
ખાવું પસંદે.
ખાવું પસંદ જ પસંદ જ ને.
ઓછું ખવાય જંક ફૂડે.
એવું કોને કીધું.
બધા ક્યાર.
બધા ખાઈ બી ગયા ને હમણાં હમણાં જઓ તમે પીઝા ની દુકાનમાં જો. ના દેખાય તો કે જે બોલ. ઓથેન્ટિક ઢોસાવાળી ને એવી દુકાનો હોય ને પીઝા બર્ગરા મતલબ દાબ દાબેલી ને. એનામાં પીડ ઓછી હોય આનામાં વધારે હોય તો બી.
હવે હોય હવે લોકોને ઘરનું ઓછું પસંદ આવે તો શું કરે.
અચ્છા એવું હ.
ઘરે ઓછુ ખાઈને આવે ને બાર એને દબદબાટી કરે પછી.
ધબ ધબ આતી એમ.
તો તમારે જેવા હોયને ભેગા બીજા ઘરે ખેચડી ખાય પછી. બાર જઇન આમ તેમ રોલે શું ખાવું એ. જડે જાય નહી, પછી લેટ થઈ જાય તો
બધું મળે. થોડુંક દૂર જવું પડે શું કર? તમે હો ભેગાય એટલે દૂર જવાય નઈ પાછું રાતે વેહેલું પહોચવું પડે
એવું કઈ ના હોય.
એવું જ હોય, ને નહી તો પછી કે હવારે હવારે વેલું ઉઠવાનું અને આમ ને તેમ એવું કરે એટલે પછી શું કરો બીજું
ઘરે કહીને જવાય. હાલે!
તો, ઘરે કહીને જ જઈ. તો એ
મળતું જ ન હોય. શું મયન ખાય બારે જઈ ને?
બધું મળે રહ્યું પીઝા મળેલા, બાજુી સ્ટાર્ટિંગ કરી એ ને તો ફસ્ટ સ્ટાર્ટિંગ થાય પીઝાથી ત્યાં કોફી ને પીઝા ને, હું બોલું ને તો વચ્ચે નહી બોલવા નું. બધુ ઓલું થશે નહી તો એ લોકો રિજેક્ટ કરી દે સે
હા
આ બાજુ પીઝા, બર્ગર એનાથી ચાલુ થાય પછી રમનમ નું કેફ કેહૈ એવી છે રમનમ કેફે નહીં રમનમ હોટલ હે એમાં ઢોસાને એવું ઓથેન્ટિક તવ થ ઇન્ડિયન મળે પછી નજીક આવો તો બીજું શું છે પીઝા બર્ગર જ છે પછી કોફી કલ્ચરને એવું બધું છે પછી ટીપોસ્ટ ને એવું બધું છે ચાય, કોલ્ડ કોફી, આઈસક્રીમ એવું બધું ખાવું હોય તો આગળ જાઉ તો પછી ફ્રેન્કી ને મંચુરિયન ને એવું બધું મળે એની આગળ જાવ તો સેન્ડવીચ ને એ બધું મળે ને આગળ લુનસી કોઈ ઉપર જાઓ એટલે બધું મળે ઓલ એન્ડ સોલ જે ખપે ઇ પાઉભાજી થી લઈ ને ઢોસા થી લઈને બધું
હા, મોણે ખર્યું પણ જઈએ ને એટાણે દુકાનો બધી બંધ હોય લી
જઈએ ના દસ વાગે બંધના થાય અગિયાર, સાડા દસ, અગયાર વાગે બંધ થાય પણ દસ વાગે તો ના જ થાય.
કે ખાલી પીઝા વાળા જ ખુલ્લા હોય બાકી બીજું બધું બંધ થઈ જાળું સમોસા, ફેંકી, દાબેલી, વડાપઉ, બધું જ બંધ થઈ જાય
સમોસા અહિયાં દક્ષિણ ગુજરાતમાં બપોરના છ છ મેક્સિમમ પાં છ વાગ્યા હુંધી મળે એના પછી ના મળે સમોસા અહીંયા બીજું જ ખાય લોકો
એવું
તમારા ત્યાં ગયા તા તો સમોસા પૂરા થઈ ગયા તા
એટલે ત્યાં આઠ વાગ્યા ની લિમિટ આઠ વાગ્યા પછી અમે પુરા જ થઈ જાય રાતે આઠ વાગે ને અહી જેમ બાર વાગે નહીં ને
તો અહિયાં દસ વાગ્યા હુધી સાડા દસ વાગ્યા હુધી ચાલુ રહ્યું ત્યા તો આઠ વાગે બંધ થઈ ગયુંલે કછું પાણી પૂરીએ ના મળી એવી આખા કાવા
એના માટે રખડવું પડે થોડું
હવે એનાથી માથે કેટલા રકડી એટલું બધું તો ગામ ફર્યા ત છે ની ય તો પાંચ દસ કિલોમીટર કાપી નાખ્યા તા તો એ કશું ના મળ્યું
એ તો જે અંદર ગ્યા ન તા એવડા એટલે એ ગયા હતા જે જડત
બધું ગીચ ગીચ વસ્તી માં બધું ભેગું કરીએ પણ અંદર કશું મળે નહી ને તેમાં કઈ ક તું ખબર નહિ આ તો હું લઇ ગયો ફેરવવા તો ખબર પડી કે લાલ બંગલો ક્યાં આવ્યો ને બીજું બધું ક્યાં આયું
બધી ખબર હતી
કશું ખબર નથી એ તો હું લઈ ગયો ત્યારે ખબર પડી અને પાછા બીએ ક્યાં લઈ જાવરા શું થઇ જશે ક્યાં કરી જસોને
હાસ તો અમુક જગ્યા ખબર ના હોય તો પછી જવાય નઈ આમ બહુ અજાણી જગ્યાએ
એવું કોને કીધું આપડું શહેર તો આપણને તો ખબર હોય ને ક્યાં જવાય ક્યાં ના જવાય
હા પણ તોય હવે
બીજું શું ભાવે રું ખાવામાં
મંચુરિયન પાણીપુરી
બે.
ચાઈનીઝ
ત્રણ કોણ?
કોન ચાયનીશ કોન કે રોલ જે નામ દો એ.
એટલે ચાઈનીઝ એજ ભાવેરો એમ ને.
એટલે ચાઇનીઝ ભાવે એવડું બધું ચાઇનીઝ નહી.
ચાઇનીઝ કોન કેવું આવે લે.
ખાધો મસ્ત લાગે ચટણી આવે બીજું.
ખાધો.
હમ્મ સરસ લાગે આ તો ચાઇનીઝ નૂડલ્સ પુરે ભરેલી હોય.
ઈ કેમ ખવાય કોન.
છોટો છોટો જ આવે આપણે આંગળી જેટલા જેટલો જ આવે.
અચ્છા આ લગ્ન પ્રસંગમાં હું નાના-નાના કોણ હોય એની અંદર બરોબર છા ઈ હા-હા
ખાધો છે
નથી ખાધા.
ટ્રાય કરજે
નથી ખાધો હવે ક્યાંક મળશે તો ટ્રાય કરશું બાકી હજી અહિયા તો ઓમ તો નથી મળતું એ લગ્ન પ્રસંગ માં જ મળે તે બાકી તો એમ નથી મળતી.
તો એમ તો મળે છે ને નવરાત્રી નાસ્તા માંય?
ના એ અમારે એ નથી રાખ અમારે અહિયાં તો ઈડલી સાભાર રાખે પછી પાાવભાજી રાખે પછી ક્યારેક તો પાઉ બટાકા રાખે ક્યારેક સમોસા રાખે પછી કોઈ વખત વરસાદ ની સીઝન સારી હોય તો પછી ભજીયા બનાવે ગરમા ગરમ એકદમ ડુંગળીના ને ને પછી બટાકા પૂરી બનાવે. રતાળુ પુરી બનાવે રતાળુ પુરી ચાખી તે
ઠીક હે નામ સાંભળી ને એવું લાગેલું.
અરે હું લાલ મતલબ પર્પલ કલર નું ર તાળું ના હોય મોટું બટાકા જેવું, એનામાંથી બનાવે.
આવું બધુંજ તો બરોબર હે.
એના માંથી બનાવે. ઈર રતાણુ ગૂળીબી બહુ મસ્ત લાગે હવે શિયાળાની સીઝન લગભગ ચોમાસો ઉતરતા ને ચાલુ થાયને ત્યારે એ આવે ત્યારે મો ટા મોટા આવે એનામાંથી કટ કરી ને અહ જેમાં બટાટો પૂરી બનાવે ને એમ જ બનાવે. અમારે અહિયાં એ ફેમસ છે દક્ષિણ ગુજરાતમાં. હવે એ બારડોલીને એ બાજુથી ફેમસ છે એની ઉપર જોજે બટાટાની જેમ બે ખેતરમાં નાખી ત્યાં ઉપર તળી ને ઉપરથી તે મરીનો મસાલો નાખ એને એનોથી એનાથી ટેસ્ટ એક તમ જોરદાર લાગે. આમલેની ચટણી ભેગું ને એના ભેગું ખવાય.
ઠીક ઠીક એસે તેવું લાગે.
ના ના મસ્ત લાગે સાચું ને એમ એને બેનિફિટ બી છે શરીર ફાઈબર એમાં વધારે હોય તો પાચન ક્રિયાએ વધારે ચોમાસામાં શું છે. એમ બી પાચન ક્રિયા ઘટીગી હોય શકતી એટલે પછી
હમ કઈ વાત. કે આવું નાસ્તો હોય સેન્ડવીચ, ઢોકડાા હોય એક દિવસ પોવા હોય એક દિવસ દહી વડા હોય. એક દિવસ ઓલા આવેરાને ભાજી કોન.
પોનનેની અંદર એને શાક ભરેલું હોય. એ પછી સેન્ડવીચ ઢોકળા મસ્ત લાગે ચાઇનીઝ કોન બધું વારા અલગ અલગ રાખે દહીવાડા હોય કે રગડાચાટ હોય. સમોસા વાળી અલગ અલગ. એક દિવસ જલેબી ફાફડા હોય.
બરાબર એટલે પેલા. પેલાના ટાઈમ કરતા નવરાત્રી ચંજીજ થઈ ગયા હવે લોકો ખાવાવા તો જાય છે નવરાત્રી રમવા. એવું લાગે.
સાચી વાત હૈ.
બાકી નાસ્તો ગયા વર્ષે અમારા અહિયા બંધ હતો ને એટલે રમવા માટે લોકો બી ઓછાજ આવતા. આ વર્ષે નાસ્તો રાખશે એટલે લોકો બી વધી જશે.
એ તો નોટિસ કરી જે જે નાચતા રમવા માટે જેટલા ઉબાડી થતા ને. નાસ્તા માટે ઉભા થાર.
હમ.
નાસ્તો. નાસ્તો ના કોઈ ના આવે હ. હા.